હેલો,
હેલો
હેલો હા બોલો
હા ફોનના એડવાન્ટેજ ના માટે તમને કઈ ખબર છે, ફોનના એડવાન્ટેજને ડિસએડવાન્ટેજમાં હું હોઈ શકે છે?
ઓનું એડવાન્ટેજસ તો બો બધા છે તમને કઈ રીતેને જોયે
એટલે સમજી લો ફોન ના જેમ અડવાન્ટેજ હોઈ શકે છે એવા ડિસએડવાન્ટેજ પણ હોય છે તો એડ ડઝસમાં શું શુ આવી શકે છે
એડવાન્ટેજીસમાં અગર તમે સ્ટુડન્ટ છો તો ભણવામાં કામ આવે તમને બો બધી બુક્સ ને તમારું લેક્ચર્સ વગેરે ઓનલાઈન મળી હકે તમને બાકી ડીસએડવાન્ટીજ તો વધારે પડતું વધારે પડતું દિન પર દિન ગેમ રમવું ને આલતુ ફાલતું વસ્તુ જોવું એ બધું થઇ જાય
બરાબર ને કોઈ આપણેે ફોન ના દ્વારા કે કોઈ બી ઓનલાઈન વસ્તુ ઇન્ટરનેટ ના જરીય આપણે કઈ બી એમ કોઈ ડિગ્રી જેટલી ગણતા કે એટલી બધ ક્લિફિકેશન લઈ શકી છે ડિગ્રી જેટલી કે કોઈ સમજીને કોઈ ઓનલાઈન કોર્સિસ કરીને જ આપણે જોબ લઈ શકીએ એવું
હા હા છે ને બો બધું છે ઓનલાઈન તમે સી લેંગ્વેજ વાંચ ખી છો વાચી શકો ને બધું છે બો બધું છે અહીયા તો તમે કોઈ કોર્સ કરી હકો ઓનલાઈન તમને કઈ જોબ કરતા હો ને કોર્સ કરવાનો હોય તો કરી હ કો તમે તેમમથી તમને જોબ પણ મળે જોબમાં તમને બેનિફિટ થાય
તો શુ ઓનલાઈન ક્લાસીસ ઓફ કોશિસ થી વધારે સારા હોઈ શકે છે
હા સારા તો છે પણ અત્યારના રોજમાં ને છોકરાઓ હું કરે વાંચતા વાંચતા ઉપરથી મેસેજ આવે એટલે વાંચવાનું બંધ કરી પાડે અને ઉપર મેસેજ ઉપાડે
બરાબર છે
હા બરાબર તો ઓનલાઈન બરાબર જ છે વાંચવાનું કામ આવે આપણને મતલબ એક જ વાર માં બધી વસ્તુ ધુ મળી જાય આપણને એક જ જગ્યા થી
બરાબર છે તો શું આપડે મોબાઈલ થી બાકી ઓનલાઈન જોબ પણ કરી શકીએ છીએ મોબાઈલ ના જરીએ
હા ઓનલાઈન જોબ કરી હક્યે ને બઉ બધા જોબ આવ અત્યારે તો ઓનલાઈન અત્યારે કોરોના હાલમાં તો બધું જ ઓનલાઈન ચાલતું હતું ને બધું ફોન ને કોમ્પ્યુટર થી જ થતું હતું
ને જો ફોન ન આપણે બીજી વખતે કે દુરપયોગ કરીએ તો એને નુકસાન પણ થાઈ જે એ નુકસાન વિશે તમે ક કહી શકો છો
નુકસાન તો હવે જો તમે વધારે પડતા મોબાઈલ વાપરો ને ગેમ રમો ને પછી તમે દુરપયોગ કરો કે હાલ અમે વિડીયો મોક ગઈલું કોઈ પણ અને તમે બળવાના નામ પર ગેમ-વેમ રમો આ બધું દુરુપયોગ પણ બહુ બધું છે તમારા પર નિર્ભરથી તમે કેવી રીતે ઇતેમાલ કરો છો. મોબાઈલમાં એડવાન્ટેજ તો બો છે પણ તમને ખબર હોવી જોઈએ કે ઉપયોગ કેવી રીતે કરવાનો છે.
બરાબર છે આ ડિસએડવાન્ટેજસ છે એમાં મેનલી ક્યા ક્યા ડિસએડવાન્ટેજ? શકે છે કારણ કે કોઈ વિડીયો જોવા
ડિસએડવાન્ટેજસ તો આપડું પેલું ગેમ જ લઈ લો પછી આજકાલ સોશ સોશિયલ મીડિયા બહુ ચાલતું છે આખો દિવસ બધા લોકો સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા જ જોતા ર રહે ને પછી આપણું તો સ્કેમ વગેરે પણ ચાલે બહુ બધું ઓનલાઈન તમને લિંક મોકલેને તમે લિંક પર ટેપ કરો ને તમારી હાથે સ્કેમ થઈ જાય તમને ખબર પણ નહી પડે તો આવું બધું ડિસએડવાન્ટેજ તો બહ છે તમને ખબર પણ નહી પડે કે શું થતું છે
બરાબર છે. હા ફોન ની સેફ્ટી બઉુ બધા એ પણ આવતા છે. કોઈ આપડું શેર નહી કરશે કે વાયરસ નહી આવે વાયરસ ના આવે કે કોઈ આપડું કોઈ એકદમ ઇમ્પોર્ટન્ટ ડેટા કોઈ એમ વાપરી નહી શકે.
હા હા હવે તો બો બધું એપ આવ્યું હતું. વાયરસ કાઢવો પણ આવે વાયરસ સ્કેન કરવાનું પણ આવે ને ક્લીન કરવાનું પણ આવે અને કોઈ બીમારતુ કોરોનાના ટાઈમમાં એક એપ આવેલું ને આરોગ્ય સેતુ કરીને. તમારા રેન્જમાં કોઈ પણ કોરોના નો મરીજ હોય તમને એ એપ બતાવે કેટલા તમારી કે કેટલા રેન્જમાં છે અને કેટલા પબ્લિક છે.
બરાબર તો હા મોબાઈલ ના એડવાન્ટેજસ એ પણ હો શકે છે કે કોઈ પણ ઓનલઈન આપડા પાસે ટીવી કે પછી એવું કોઈ જોવાનું સાધન ના હોય તો આપડે લાઈવ કોઈ બી વસ્તુ આના મોબાઈલ ના દ્વારા જોઈ શકે છે.
ખાલી એક રિચાર્જ કરવાનું જે જોવાનું જોઈ લેવાનું.
બરાબર છે બાકી આ આજકાલની જનરેશન મોબાઈલ નો ઉપયોગ કરતા દુરુપયોગ વધારે કરે છે.
હા દુરુપયોગ તો થઈ ગયું છે બો બધું પણ ઉપયોગ પણ બો બધું જ છે જેમકી બધા છોકરાઓ સસ્તામાં ભણતા છે ઓનલાઈન ને બો બધું વધારે પડતું જ મળતું છે એમને ભણવાનું હાલ કે લેલો મે સ્ટુડન્ટ છું મે પોતે જ ત્યારે બુક ને છોડીને ખાલી ઓનલાઈન જ ભણું છું. ઓનલાઈન જ બધી બુક બડો છો.
બરાબર છે. ને બીજું તમારે આ ઓનલાઈનમાં કોઈ બિઝનેસ કે પછી કોઈ એવું કોઈ
ઓનલાઈન બિઝનેસ કરીએ તો ને સમ તમારું કોઈ બિઝનેસ હોય ચાલો કે તમે કોઈ દુકાન નું કામ કરતો હોય તો કોઈ તમે વેચો છો તો ઓનલાઈન તમારું કામ હોય શકે ને તમે ઓનલાઈન તમા મારું ખવાનું મ મ દો પછી ઓનલાઈન સોશિયલ મીડિયામાં તમારો વિડીયો મોકલો કે મે અહીિયાંયા આ વસ્તુ વેચું છું આવોને ખરીદો તો તમારું વકરી વધશે થોડુંક
બરાબર છેને બાકી ઓનલાઈન થી તો આજકાલ હવે બધું જ કરી શક્યું છે ખાણ ઓર્ડર કરી શકીએીએ આપ ઓર્ડર કરી છે રેવાની વસ્તુ ઓર્ડર કરી શ ફ્રીજ ટીવી ઓર્ડર કરી શકીી એ બધું જઈ શ અને બીજું ઓનલાઈન શું થાય આજકાલ પૈસા લઈ જવાની પણ જરૂરત પડતી છૂટા ના હોય તો પછી આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ના લીધે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને આપણે
હા હા હા પેમેન્ટ પણ કરીએ છીએ
અને ઓનલાઈનડવાસ એી છે કે કોઈ ગવર્મેન્ટ કામ હોય લાાઈટ બિલ
હા ના ઘરવું ન નહી તો કોઈ ગવર્મેન્ટ સ્કીમ પેલા હું ને ગવર્મેન્ટ સ્કીમ આવે તો કોઈ એને ખબર નહી પડતી હતી પણ અત્યારે હું છે ગવર્મેન્ટ સ્કીમ આવે તો ફોન પર ખબર પડી જાય આપને સોશિયલ મીડિયાની દ્વારા ખબર પડી જ જાય આપને તો પછી હું આપણે ઓનલાઈન ફોર્મ એપ્લાય કરી શકીએ
બરાબર છે
તો આપણી માટે સારું જ છે
બરાબર બાકી આ ઘણા બધા છે કારણ કે કોઈ એલા છોકરાઓ કેવું ફોન આપ નઈ ભાઈ એ યુઝ કર મોબાઈલ નો હદ કરતા વધારે ઉપયોગ કરીએ તો આંખો પણ ખરાબ થાય છે સેહત પર અસર આપે છે માનસિકતા જે રા ઓછી આવે છે મગજ ચાલવાનું કામ કરતો ઓછો થઈ જાય છે
હમ
વિચારવાની શક્તિઓ પણ ઘટે છે એ હમ પણ પ્રોબ્લેમ આવે
હા ઊંઘમાં તો પ્રોબ્લેમ આવે જ રાત્રે-રાત્રે ફોન જોવાનું તો ઊંઘમાં પ્રોબ્લેમ આવી જ જાય
બરાબર બાકી ત્યાં મોબાઈલ નું શુધ્ધ ઉપયોગ પણ બહું બધી એ રીતે થઈ શકી અને દુરુપયોગ પણ ઘણા બધા રીતે
હા બહું બધા છે હવે તમે લઈ લો ને તમને કોઈ વસ્તુ તુ ઓનલાઈન મંગાવવાની છે હુ જણાવો કે તમને ટીવી લેવાનું છે તો હવે તમે ટીવી ના દુકાન પર જાઓ ઘરથી કે પછી ત્યાં જાય ને અડધા અને એક કલાકો વગાડશો કા વાતો કરશો કા પેમેન્ટ પેમેન્ટ આપશો તો પછી તમને ડિલિવરી બે-ત્રણ દિવસમાં મળે એનાથી હારું તમે ઘરે બેહીને ફોન પરથી ઓનલાઈન ઓર્ડર કરી શકો એ પણ તમને સસ્તું જ પડે ઓનલાઈન
હમ એ બી પોતાને જે ગમતું હોય તે આખા ફંક્શનસ પણ આપનને ખબર પડી જાય જો કોઈ જો કોઈ ટીમમાં કોઈ પ્રોબ્લેમ આવે તો ફ્રી માં રિટર્ન પણ કરી આપે
હા રિટર્ન તો હા દસ દિવસનું રિટર્ન તો ચાલતું જ હોય છે એમનું કે પછી ગેરંટી વગેરે પણ રહી છે
હમ બરાબર છે બાકી જો ફોન પર એમ ઓનલાઈન બધી ખોટી વસ્તુઓ મળે છે એને કે કોઈ મશીન એ આવે વધારે પડતા ઇલેક્ટ્રોનિક આઈટમ બગડેલા આવે છે એટ બધી ક્વલિટીની ગારં નહીઈ લઈ શકે
તો એમનું તો કઈ વાંધો નથી અને રિટર્ન નહી થાય તો તમે હેલ્પલાન નંબર પર કોલ કરીને વાતો કરી શકો છો હેલ્પલાઈન નંબર તમને જણાવે કે શું કરવાનું છે અત્યારે
બરાબર બાકી આ મોબાઈલ નો ઉપયોગ તો ઘણી રીતે થઈ શકે હવે એ તો બધા માણસો પ છે કે કેવી રીતે ઉપયોગ કરે ને એ તો દુરુપયોગ કરે છે બરાબર જેની જે માનસિકતાાય એને એ એ રીતે મોબાઈલનો ઉપયોગ કરે છે
હમ
કારણ કે આજકાલના જમાનામાં તો આ રોજનો ટાઈઇમપ કરવાનો જરૂર થઈ ગયો છે ત્યારે પણ કઈ ના મળે એટલે બધા પોતપતાનો ફોન લઈને બેસી જાય છે જે હો એ નાઆવે લાઈફ ના જે પ છે જે ટાઈમ છે પાછો આવનું નથી એને બગાડીને એ બધા ફોન કરવા લાગી રહી છે ને ફોન માં જોઈ તેને ટાઈમ પાાસ કરે હે એ ફોન લીધે આજકાલના જનરેશનમાં બહુ બધા પોરા એક્ર્નલ એક્ટિવિટી પણ બહુ ઓછી
બવ ઓછી થઇ ગઈ છે. હા બધા ફોન પર જ કેમેરામાં કોઈ બાર રમવા જાય જ નહી.
હમ્મ, એને આ શ્રીજી કા પ્રોબ્લેમ આવે છે એ લોકોમાં એ બધી ક્ષમતા નથી રેતી.
હા સેમતા નથી રહેતી ને શરીરમાં સ એ નથી રેતું.
હમ્મ, એના લીધે બધા કોઈ એક્સરસાઇઝ પણ નહી કરવા જાય બાકી એને બીજી રીતે જોવા જાય શકીએ તો આપડે ફોન પર જોઈને બધું બધું ન શીખી શકીએ છીએ, બધી એક કસરત કરવાની શીખી શકીએ.
હા કસરત કરવા શીખી શકીએ બઉ બધું શીખી શક
નવી સ્કીલ કોઈ શીખી શકે, નવા ગેમો રમી શકે, લાઈવ જોઈ શકે બધા મોટિવેશનલ લોકોને જોઈને એના થી કઈ ઈસ્પ્રેશન લઈ શ એ છે.
હા. બરાબર છે.
બીજું હા ડિસડવાન્ટેજીસ પણ આજુ હું આવી વાગે છે.
ડિસએડવાન્ટેજમાં હજુ તો તમને ખબર હોય તો કે ડાર્ક વ ટ પણ આવે બધું ગલત ચીજનો ઉપયોગ કરે.
ચાલો તો મોબાઈલ ની ડીસએડવાન્ટેજીસ ને એડવાન્ટેસની વાતો તો આ થઇ ગઈ છે.
હા થઈ ગઈ.
આપણને કઈ બી મોબાઈલ ના લાભ એના માટે આપ વિષય ખબર પડી શકી છે.
હમ્મ હમ્મ.
ચાલો તો હવે આપડે ફરી કશે બી કોઈ બીજા ટોપિક પર વાત કરીશું.
હા ચાલે.
ચાલો.
હા.